હાલો
હલો
હાલો હા અવાજ આવી રહ્યો મારો નમસ્કાર કેમ છો
બસ મજામાં તમે કેમ છો
અમે આનંદમાં
હા તો આજે છે આપણે આપણી માતૃભાષા જે છે એ વિષય ઉપર વાત કરીએ
હા હા કેમ નહી મને પણ જાણવાની ખુબ જ ઈચ્છા છે
હા કેમ કે આજે એક સરસ વિષય ઉપર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તમને શું લાગે છે કે માતૃભાષા જે છે એ આપણા જીવનમાં છે કેટલી મહત્ત્વની હોય છે
હા હા બહુ જ મહત્વની છે સૌથી પેલા આપડે વિચાર કરીએ તો જીવનમાં આપડે જયારે નાના બાળકનું બાળકો હોઈએ ત્યારે આપણે પહેલાંથી જ જન્મ થાય પછી છ સાત મહિને જે બાળક બોલતા શીખે છે ત્યારે માતૃભાષામાં સીધો મા શબ્દ ઉચ્ચારે અને ત્યારે જ ગુજરાતીમાં આપણેે એને કેતા હોયએ છીએ કેમાં તેમાં બીજા વગડા ના વા આવી ગુજરાતી કેવત પૈડી છે એટલે આપડી માતૃભાષાનું આપણને ગૌરવ છે.
હા. સાચું છે કે તમે જેમ કીધું એમ કે બાળક બોલવાનું શરૂ કરે છે ત્યારથી જ સૌથી પહેલાં માતા પિતા પાસેથી જે ભાષા શીખે છે તે જ એ એની માતૃભાષા માનવામાં આવે છે કેમકે એ માત્ર ભાષા નથી પણ લાગ લાગણી હોય છે સંસ્કૃતિ હોય છે. અને આપણી જે ઓળખ છે એમનો આધાર માનવામાં આવતી હોય છે એમ.
ખરેખર આપણને આપડી માતૃભાષા પર આપણને ગર્વ હોવું જોઈ. અને આપડે એને આત્મીતા એના ઉપર દાખવવી પડતી હોય છે. સાચું ને.
હા તમે બિલકુલ સાચું કહ્યું. કે કોઈ પણ વ્યક્તિ જે છે દુનિયાની ઘણી ભાષાઓ શીખી શકે છે. પરંતુ પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જે છે. અલગ જ હોય છે એ અને પોતાની ભાષામાં વિચાર વુ હસવું દુઃખ વ્યક્ત કરવું આ બધું જે છે એ સ્વાભાવિક લાગતું હોય છે એમાં.
હા હા ઘણા લોકો અંગ્રેજીને પણ ઘણું વધુ મહત્વ આપતા હોય છે. અંગ્રેજી શીખવી ખૂબ સારી વાત છે પણ શિક્ષણ નોકરી દુનિયામાં બધીએ જ્યા જ્યાં ત્યાં આપણે જોડાયએ ત્યાં આપણે અંગ્રેજી ઘણી જગ્યાએ જરૂર છે. પરંતુ એવો અર્થ નથી કે આપણેે આપડી માતૃભાષા ને ભૂલી જઈએ.
હા. તમે એકદમ સાચી વાત કરી કે ઘણી જગ્યાએ જે છે એ અંગ્રેજીને પણ મહત્ત્વ વા આપવામાં આવે છે. અને ઘણી જગ્યા એ જે છે એ હિન્દીને પણ મહત્વ આપવામાં આવે છે. તો આપણે જે આપણી માતૃભાષા હોય છે એમને ક્યારેય ભૂલવી ના જોઈએ કે બંનેને પોત પોતાનું મહત્ત્વ જે છે આપતા રહેવું જોઈએ એમ.
હા હા તમે કીધું એમ સાચી વાત છે. આપડે ગમે તે આપણે ઈંગ્લિશ મીડિયમમાં ભણાવવા બેસાડીએ છોકરાને પરંતુ તો પણ આપણેે એને માતૃભાષા તો શીખવવી જ પડે છે કારણ કે કે બધા વાતચીત સમૂહ માં મળીને કરતા હોય ત્યારે બધા જ ઇંગ્લિશ વાળા નથ હોતા. પરંતુ ત્યારે બધા જ માતૃભાષા વાળા હોય છે. અને એમાંથી જવલે બે ચાર વ્યક્તિ જ ઇંગ્લિશ વાળી હોય છે. કે એની સામે એને સપોર્ટ કરે.
હા અને જો એમાં બાળકોને શરૂઆતનું શિક્ષણ જો માતૃભાષામાં મળે તો તેઓ વિષય ઉપર વધુ સારી રીતે સમજી શકે પછી બીજી ભાષાઓ જે છે એ શીખવી પણ સરળ બનતી હોય છે એમ જો પહેલે થી જ એમને ઇંગ્લિશ મીડિયમમાં બેસાડવામાં આવે તો એ આપણી માતૃભાષા હોય કે ગુજરાતી થાય કે હિન્દી હોય. તો પછી એ એમને શીખવી જે છે એ બહુ મુશ્કેલભર્યું કામ બને છે. કે જેના કારણે એમને ખુબ જ મુશ્કેલી પડે છે. અને માતૃભાષા જે છે એ પોતાની ક્યારેય શીખી નથી શકતો તો આપણે એમને પહેલાં જે છે છે માતૃભાષા શીખવવી જોઈએ અને પછી બીજી ભાષા એમને શીખવવી જોઈએ
હા હા તમે સાચું જ કીધું કે એને પેલા જન્મ થાય ત્યારથી જ આપણે એને થોડી થોડી માતૃભાષા શીખવતા હોય છે. પરંતુ એને જારે કે જ ને એવી રીતના ભણવા બેસાડીએ ત્યારે આપડે સીધું આપડે એને ઇંગ્લિશ મીડિયમ થી શરૂઆત કરીએ તો એ માતૃભાષા ને ભૂલી જતા હોય છે. ઘણાને એ ગુજરાતી બોલતા પણ નથી આવડ તું હતું કારણ કે તે પહેલેથી જ અંગ્રેજી માં વણતા હોય એટલે
હા સાચું કીધું કે કવિતાઓ હોય વાર્તાઓ હોય લોકગીતો હોય કહેવતો હોય લોકકથાઓ હોય આ બધું જ આપણને છે પોતાની સંસ્કૃતિ સાથે જોડે છે. અને ભાષા છે મા માત્ર શબ્દો ન જ સમૂહ નથી પણ પેઢીઓનો વારસો માનવામાં આવે છે.
તમે સાચું જ કીધું કે આપણી સંસ્કૃતિને જીવંત રાખવી હોય તો આપણે માતૃભાષાને થોડું વધારે પ્રેમ કરવો પડશે એનું ગૌરવ જાળવવું અને આપણે એના મૂળ સુધી જવું પડશે જો આપણેે આપણી માતૃભાષાને જીવંત રાખવી હોય તો.
અને આજે કેવું છે કે સોશિયલ મીડિયામાં લોકો જે છે. ઘણી વખત પોતાની ભાષાઓ જે છે એનો ઓછો ઉપયોગ કરતા હોય છે. પણ હવે ઘણા યુવાનો જે છે ફરીથી ગુજરાતી અને પોતાની માતૃ ભાષાઓ લખવા અને બોલવા લાગ્યા છે. આ એક સારો બદલાવ જોવા મળ્યો છે કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ ભાષાને જે છે એ આગળ વધારી શકાય છે.
હા હા કેટલા કેટલા બધા જે ગ્રંથો છે. જેવા કે ભાગવત છે શિવપુરાણ છે રામાયણ છે. એવા મોટા મોટા જે ગ્રંથો છે. એ જો આપણે આપણી માતૃભાષામાં ભણ્યા હશો તો તે આપણે વાંચી શકીશું કે એમાંથી આપણેે થોડા ઘણા સંસ્કૃત છે. ગમે તે ઉચ્ચાર હશે એ આપણે વાંચી શકીશું અને જો કોઈ એવી ભાગવત સપ્તાહ બેહાડે તો પણ આપણે સમજી શકીશું જો આપણે અંગ્રેજ જી અંગ્રેજી માં વાતચીત કરતા રેશું તો આ બધા ગ્રંથોનું જ્ઞાન આપણને આવશે જ નહીં.
હહ તમારી વાત સાચી છે. કે જો પરિચય આપણે લોક સાહિત્યનો અને એ વાર્તાઓનો બધાનો પરિ ચય કરાઓ હોય તો રોજિંદા જીવનમાં પોતાની ભાષાનો જે છે ગર્વથી ઉપયોગ કરવો પડે છે. કે નાની નાની બાબતો પણ જીવનમાં જે છે એ મોટો ફેરફાર લાવતી હોય છે. તો ભાષા જીવંત રહે તે માટે ત્યારે જ સંસ્કૃતિ જે છે એ આપણી જીવંત રહેતી હોય છે. એટલે દુનિયાની બધી ભાષાઓનો આપણે આદર કરવો જોઈએ. અને બધી જ ભાષાઓ જે છે એને એક સમાન દરજ્જો આપવો જોઈએ એમ.
હા આ તો આપડે આપડે જો ઘણા અ લોકો બોલતા હોય છે. કે વારસામાં અમને આ મળ્યું, વારસામાં અમને આ મળ્યું. પરંતુ જો આપણે આપણા આપણા પૂર્વજો વારસામાં આપ આપણને આ ગુજરાતી એટલે કે માતૃભાષા આપતા જ ગયા છે. પરંતુ આપણેે એનો ઉપયોગ સારી રીતે કરતા જ નથી.
તમારી વાત સારી કે બધા લોકો એવું નથી કે ખાલી ગુજરાતી જ બધાને પોતપોતાના પૂર્વજો તરફથી કોઈ જે લોકો તમિલ બોલતા હોય. કોઈ લોકો જે છે ઇંગ્લિશ બોલતા હોય, કોઈ સંસ્કૃત બોલતા હોય, કોઈ હિન્દી બોલતા હોય, તો બધાને પોતપોતાની જે પૂર્વજો છે એમના તરફથી પોત પોતાની જે સંસ્કૃતિ જે છે. એ જાળવી રાખવા માટે જે માતૃભાષા જે છે એમનો ઉપયોગ કરતો રહેવો પડે છે એમ.
હા હા આપણી માતૃભાષાને આદર કરવો પડે છે, સન્માન આપવું પડે છે. તો જ આપણી માતૃભાષા જીવંત રેશે.
હહ અને એમાં પણ જો તમે જાનની વાત કરી ને એમાં રામાયણ, મહાભારત જે છે. એ બધી ભાષામાં અવેલેબલ છે એમ. તમે જો ગુજરાતી હોય તો ગુજરાતીમાં તમે વાંચી શકો છો. હિન્દી હોય તો હિન્દીમાં વાંચી શકો છો. ઇંગ્લિશમાં પણ જોઈએ એ ગીતા રામાયણ જે છે એ ઇંગ્લિશમાં પણ આવેલી છે. પછી જે બીજા ભાષાઓ જે છે એમાં પણ જે છે એ ગીતાનો જે છે. જે એ સારાંશ આપવામાં આવેલો છે. તો બધી જ ભાષામાં જે છે એ આવી સરસ મજાની ગ્રંથો, મહાકાવ્યો જે છે એ લખવામાં આવ્યો છે. તો આ જે વાત છે એ ખુબ જ સારી કહેવામાં આવે છે. કે માતૃભાષા જે છે એ ગૌરવની વાત માને છે એમ.
હા હા એમ કે જો બધી ભાષા આપને ગમે છે બોલવી ગમે છે. પણ જેટલી લાગણી આપણને ગુજરાતી માતૃભાષા ગુજરાતીમાં જેટલી લાગણી છે એટલી લાગણી બધી ભાષાઓમાં આપણેે વ્યક્ત નથી કરી શકતા.
હા તો આજે આપણે સારી એવી વાત કરી તો ફરી મળીશું નવા ટોપિક સાથે આભાર.
હા હા આભાર.